તો હો મને અવાજ આવ્યો તમારું કમ્પ્લીટ
હા તો આજે આપડે વાત કરીયએ એર વિશે બરોબર
ઓકે આ ભાઈ એ વિશે મત કરીએ
તમને ખબર છે એ શું છે
મ મને થોડી ક જાણકારી છે કે બધું ઓટોમેટિક કોમ્પ કેવા એક પ્રકારનું એ બધું ઓટોમેટિક ક્લા જવાબ પણ આપી કોઈ પણ આપ ક્લામાં છે ને તો ઓટોમેટિક જવાબ આપી દે બધું ટોમેટિક ગયો મતલબ
એ વાત તો છે આપણે મહેનત ના કરવી પડે એડિટિંગ કેવું કઈ કરવું હોય તો એ તરત જ કરી આપડે આપડે
જો પણ આપડે સરવા ગર્વ હોય બાિંગ કરવી આ હુંન એઝામ્પલ જ આપું છું તમને તો આપડે ખાલી ફોટો અપલોડ કરીને ઓટોમેટિકલી સર્વાર કરીને આપી દે એટલે આવી રીને કામ એ બધા ઓટોમેટિક કરીને આપી છે અને ફાસ્ટ પણ કરીને આપે છે
હા એતો વાત છે પાછી અને એને રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં કક માલો છે તમે
એટલે અમે એવું છે કે ભાઈ હ કે આપ શાહ ની અંદર એને કોઈ પણ આપડે એ જાણકારી લેવી હોય તો એના માટે પણ ઉપયોગી થતો હોય છે એ તોઈ પણ આપડણે માહિતી હોય તો એના વિશે પણ આપડ ઉપયોગી થતું હોય એઇઝનેસ છે હવે ધારો કે આપણે એઇઝનેસ કરવો હોય તો આપણને આપણે એટલું બધું આઈડિયા આવતું ના હત આપડે એનેમ કહીયે કે આઈને કે ભાઈ મારે બિઝનેસ કરવો છે તો મને થો આઈડિયા આપો તો એ બધા એસા આપે અલગ અલગ કે આના પર તમે બિનેસ સારી રીતે કરી શકો તો આવી રીતે પણ મદદ થતી હોય છે
હા એ વાત તો છે મેં પણ એ રીતે ઉપયોગ કરેલો જ છે હમણાં જ મા તે વાષિક આવકનો દાખલો કટાવો હતો તો એના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોવે એ પૂછ્યું ને તો એ એ તરત મને ડોક્યુમેન્ટ આપી દીધા અને પછી પ્રમાણે મેં કર્યું ને તો તરત જ મને પછી ત્યાં ગયો ને તો બઉ લાઈનમાં ઉઊભું ના રહેવું પડ્યું અને બધું કામ ફટાફટ થઇ ગયું મારું એક જ વાર માં બધા ડોક્યુમેન્ટ આપડે ભેટા લઈને જઈએ એટલે થઇ જાય ને
હ હો હવે થઈ એને બધું બતાવી દે કે તમારે આધાર કાર્ડ જોશેો પાન કાર્ડ જોશેો શું જોશે અને એમને બધું સમજાય પણ દે કે ના આટલા વાગેારી ઓપીસ ખુલ જ છે એ પણ અ બતાવી દેશો ઓટોમેટિક અને આપણને એનું હમ લોકેશન માં આપી દે છે એટલું બધું સ્મર્ટ થઈ ગયું છે
હા એ વાત તો છે અને પાછું હવે તો વિદ્યાર્થીઓ પણ પોતાનું હોમવર્ક ને એ બધું એ જોડે કરાવે છે અને આમાં મોટા ભાગે તો સૌથી વધારે ઉપયોગ એઆઈ નો આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર ય છે આઈટીમાં એ વધારે કરતો હોય છે તો પછી એ બધ બધું શિક્ષણ માટે સારું એ કે ના સારું
ના અમ તો સારું જ છે કારણ કે એનાથી એને કામ આપડું ફાસ્ટ થઇ જાય છે હવે એને અમુક ઓડ એવા હોય છે કે કોમ્પ્યુટર ઓટોમેટિક બના આપણને આપી દેજ તો આપણનેને એટલું સરળતાથી આપું કોઈ પણ હજીક બનાવું હોય તો એ આપણને બનાવવામાં મદદ થાય અનેને હમ આપડે જોતે બધું ફડ કરીએ તો આપણને ટાઈમ લાગે અને આ આપણને ફાસ્ટને તો એ બધું સારું છે મતલબ
હા એ વાત તો છે પરંતુ જો એ આવી રીતે તમને કોડ લખીને આપી દેતુંમ તો પછી તમારું એમાં લોજિક ડેવલપ ના થાય અને એના કારણે જો પછી તમે જયારે કંપનીમાં જોબ લેવા જાવ તો ત્યારે એ વખતે આપડણે એઆઈથી બધું કરાયેલું તો પછી એ વખતે તો કામ ના જ આવે ને
હ એ વાત અમારી સાચી છે પેલા આપડે હા એું જ જોઈએ મતલબ અને પછી એનો ઉપયોગ કરવો છો માછું આનામ એવું પણ છે તો તમને આવડે તો છે કે આનાંદથી હું હરી શકું આનામ એવું હોય કે આપડે બ સમભાઈ મતલબ કોઈ પણફવેરમાંું હોય ને એનો ખવડે ને એ તમને મુક્ત આવડો જોઈએ કે આની વચ્ચે મોકશો તો જ એક્ઝિક્યુટ થશે તો એટલી તો હોશિયારી આપડામે હોવી જઈએ ઉહીએને મતલબ
હા એ વાત તો છે અને જો આપડે જાતે કોડ લખી અને પછી એરર આવશે ને એરર સુધાર માટે જો એ ન ઉપયોગ કરીએ તો એમાં વાંધો ના આવે પરંતુ જો કોડ જીવા ચીડા લખાવ દે તો એ તો પછી નહી વિદ્યાર્થીને એ ડેવલોપ કરવાની શક્તિ સ્કીલ જ ઇમ્પ્રુવ ના થાય ને
હા એ તો હવે આપણને વિચારવાનું છે કે પછી આપડેને ખાલી એની મદદ થી જ આગળ વધવું કે પછી આપડે આપડું કોઈ મગજ નાપરવું એટલે એના ફાયદા પણ છે ને હમ નુકસાન પણ છે મતલબ એનો
હા અનેના મેં સાંભળ્યું છે કે એઆઈ આપડે જોબ છીનવી લે છે તો એ એ શું છે
હા એટલે એને અમે આવું જ છે કારણ કે શું છે બધા ઓટોમેટિક કાય મળતા હોયળ કેમ બધી માહિતી ઓટોમેટિક થઈ જતી અને કોઈ પણ કામ હોય એ આપણને એ ઓછ તો કામ કરીને આપી દે તો જે આપડું માણસ નું કામ છે ઈજ બધું ઈજ કરીને આપી દે તો એ બધા કામ ઓછા થઈ જાય છે એના કારણે આકરી કેવ બધું મળડપ નથીથી
હા એ તો છે અને હમણાં મેં પાછું સાંભળ્યું છે કે માઈક્રોસોફ્ટ ના જે ી છે એ પણ કેતા હતા કે તમે હવે ફરીથી જે નોકરી જે એ બધને એઆઈ નું અમારે જ મેન્ટેનન્સ ભારે પડે છે એઆઈને વાપરવાનું એના કારણે ફરીથી નોકરીઓ જે લાગતા હતાાય પસા એ લોકોને તેમમને રાખવાનું ચાલુ કર્યું છે તો એ વાત શું છે એમાં શું કારણ છે એનું
હા એ તો બસ સાચી જો આનામયાનું હોસ્પિટલ હોસ્પિટલ તેની અંદર આવગ હોય તો એનામાં એવું હોય છે કે ડોક્ટરને ખબર નથી હોતી તો એ એને અંદરને ઓછી લે ને ઓટોમેટ કે એમને ખ હડી જાય કે ભાઈ આરું આરું થયેલું છે હો ગાનો છે અમારી આવે આવી રીતના થઈ છે તો શું હ એ અમુક જે માણસો હોય કે એમને બધાને આગાર પછી ઓછા આ પડે એના કારણેને એ પછી નોકરી કરતા નથી ને હમ મળરતી પણ નથી નોકરી એમને બધાને
હા પણ મેં એવું પણ સાંભળ્યું છે કે એ જે જોબ લેતું હતું ને એ હવે ભવિષ્યમાં ફરીથી એઆઈ નું ક્રીઝ હવે ઓછો થશે અને તમારે એઆઈ એટલું તમારી જોબ નહી છે એ પરંતુ જો તમે એઆઈ વિશે શીખેલા હશો ને તો પછી તમે સીઆઈની સાથે ચાલશો તો તમને જોબ મળવાની શક્યતા વધી જાય છે પાછું
હા પણ એ સાચું તો છે પણ એમાં એવું પણ છે અમે એવું પણ સાંભળ્યું હશે કે એ દેશની અંદર હધ ઓટોમેટિક ગાડીઓ કેવા કે હ બસો છે બધું ઓટોમેટિક થઈ ગયું છે તમે એવું સાંભળ્યું હોય તો હવે એનામાં બધા ધ નાહેવારો હોય આપડે ભારત બધી જગ્યા એજ છે ડાઈવરથી જ કામ ચાલે છે તો હવે બધા એ આવી જાય ઓટોમેટિક મ ચિંતિત થતું હોય તો પછી બધાને નોકરી જવાની જ છે અને એમે પણ તમે કધું હ આવી છેમે બધું ઓછું થઈ જશે હા તો ઓછું થવાનું જ નથી તો વધવાનું છે બધું ઓટોમેટિક થાય છે એટલે
હા એ જ વાત તમારી સાચ
અને પાછું એ પણ થાય છે કે એને આનાથી બધી હોટીંગ માહિતીંગ બની જાય છે ડાઈવિંગ સા બી ટ હોય નધું આનાથી ઓટોમેટિક એવું નું બની જતું હોય તો અમુક વાે એને એનો ખોટો પણ એનો ઉપયોગ થતો હોય છે
હા એ તો છે અને પાછું આપડે એડિટંગ ના કરવું પડે જે કોઈ પણ સર્ટિફિકેટ હોય ને તો એમાં કોઈ સુધારો વધારો કરવો તો આપણે એને એડમિટ કરવાની પણ જરૂર નથી ખાલી આપડે ફોટો મોકલીએ અને કહીએ કહી દઈએ ને ખાલી ફોર્મ નીચે લખી દઈએ તો એ તરત જ એને આપડે એ પ્રમાણે એડિટ કરીને આપી દે છે એ પણ સેકન્ડોમાં જયારે આપણે એડિટ કરવા બેસીએ તો એમાં ટાઈમ ઘણો બધો જતો રહે છે
અને જે તમે કહો છો ને કેમ માણસ નું સ્થાન લાવ લે છે એવું નથી માણસ નું કામ એને ઓછું કરવા માંગે છે અને એનાથી માણસ ને કમે એને સાર માની જાય ા અને એનું કામ ફાસ્ટ પણ થઇ શકે એવું પણ થઈ શકે ને
છેલ્લી વાત એ છે કે એ એનો ખોટો ઉપયોગ ના કરવો જોઈએ બરોબર ને
હા એ તો વાત સાચી જ છે તમારી પણ એમાં એવું પણ છે ને કે એનામાંને વિધ્યાર્થીઓને બધ માહિતી લવી હોય તો સરના જોડે ને બધા જોડે ઓછું પડે અને આમાં જો એમ મેસેજ મૂકી ત્યારે તેમને માહિતી મળી જાય એટલેને ફાયદો પણ થાય છે થાય છે ને મતલબ
હા એ તો છે એટલે ઓમ આપડે જોવા જઈએ તો એઆ સંપૂર્ણ પણ માણસ ની જોબ નથી લેતું પરંતુ જો માણસ એને શીખી લે છે તો પછી એ જોબ વધારે પડતા પાવરફુલ થઈ જશે માણસ એ જોડે કામ કટાવે છે એટલે
હા હા એ તો બસ હજી જ છે ને એ પાછું એવું પણ છેજ ને હા
તો જે તમે ક છો જે માણસની જોબ લઈ લેશે તો એમાં તો પછી આપણેે એ પને ર
હ ના આમ તો સારું જશે ને અમે એમ કહો છો કે માણસ બરાબર માણસની જે વચારની શક્તિ હોય પછી એનો એનો અનુભવ હોય એનું દ સ્ન ન નથી શકતું ને કારણ કે જેનો નીચાર હોય એનો અનુભવ હો તો અનુભવથી જ થવાનું એ તો આનંદ થવાનું જ નથી અમુક પરિસ્થિતિમાં એવું પણ હોય કે એનો અનુભવ ગ આવે એની જેમ પ્રેક્ટિસ હોય એ કામ આવે એને આમ તો તો આ બધું જ નથી
હા એ વાત તો તમારી સો ટકા સાચી કે વ્યક્તિની જે શક્તિ હોય એ પ્રમાણે એ કરી શકે છે ઓમ જે આપડે સાંભળી છે એ બધી વાતો સાચી છે એક સાથે પણ તો અમુખ સા સુધી જે સાચી છે જો તમે એઆઈ સાથે શીખો તો તમને કોઈ નુકસાન નથી એઆઈ ઉપરથી ફાયદો કરાવે છે અને તમારું કામ ઈઝી બનાવે છે પરંતુ જો તમે એઆઈને ના શીખો અને એમને એમ તમે આગળ વધવાની ઈચ્છા દર્શાવો તો પછી એ ના થઈ શકે
ઓ હા એટલે એને આપડે સારી તે એનો ઉપયોગ કરવો જોઈએ કેમ નહી કે ખાલી આપણેે એન યુઝ કરી ને પછી આપડે સામે બધાને માટેે એવું ના કરવું જોઈએ તમે કીધું તું ને કે પેલા બધા ખાલી એને આનંદ થી લે છે ને પછી ખાલી આપી દે છે એવું ના હોવું જોઈએ
હા સમજી ગયો તો તમારા માટે શું છે હા ઓકે પછી બાય